હલો.
હલો.
હલો હા બોલો મજામાં?
બસ મજામાં કેમ છો?
બસ મને પણ સારું છે.
બસ આા જોઓને કેટલા ટાઈમ પછી આપણે વાત કરી એમ, ઘણા દિવસ થઈ ગયા છે.
હા સાચું કીધું, અત્યારે બધા એટલા પો પોતાના ઘરમાં પરિવાર માં વ્યસ્ત છે.
હા એ તો છે જ હમણાં ખુબ લોંગ ટાઈમ થઈ ગયો છે. આપ પણ વાત નથી કરી, કારણ કે હમણાં ને શું પરિવારમાં જ ક્યાં ટાઈમ જતો રહી છે ખબર જ નથી પડતી.
સાચું કીધું તમે અત્યારે બધાને કામમાં એટલા વ્યસ્ત હોય છે અને જો કામમાંથી ફ્રી થાય તો અત્યારે આપણે જોતા હોય કે ઘણા પરિવારોમાં કે ઘણા ઘરોમાં આપણે જોઈ કે એક પહેલાના સમયમાં જે બધા એક કુટુંબમાં ભેગા રહેતા પરિવારો સા, થે એવું અત્યારે નથી અત્યારે બધા પીવારો છૂટાછાયા થઈ ગયા છે. એના હિસાબે લોકોને જે પૂરતો સમય હોય એ કામમાં વધારે વ્યસ્ત થઈ જાય છે, જયારે અ પરિવારમાં સાથે રતા હોય એક કુટુંબમાં રહેતા હોય તો એ ઘણો બધો સમય એ લોકો જે એક કામ છે એ બધા સાથે મળીને કરીે તો ઘણો બધો સમય બચતો હોય છે, જયારે આજે જે છૂટાછવાયા પરિવારોના હિસાબે લોકો એટલો વ્યસ્ત થઈ ગયા. છે કે એ લોકોને થોડો પણ ટાઈમ મળતો નથી પોતાના માટે.
હા એ તો તમે એકદમ બરાબર કીધું, પેલાના લોકો પરિવારમાં કેવી રીતે એકબીજામાં કેટલો બધો સંપ હતો આમ મતલબ ભેગા ભેગા બધા મળીને રહેતા હતા, પણમે હમણાં જે હમણાં જે આ યુગ ચાલી રહ્યું છે ને હમણાં તો તમે જોવ પરિવારમાં સો માંથી એક બે ઘર જ એવા હશે કે એ લોકોને મતલબ હજી એટલું ને એટલું મતલબ સંપ હોય છે પણ સો માંથી ને ન્વાણું ટકા ઘર તો એવા હોય છે કે મતલબ બધા આમ પરિવાર છે ને બધા અલગ અલગ થઈ ગયેલા હોય. જે એમાં એ જે સ્નેહ છે જે પ્રેમ હોય છે ને. એ જોવા મળતો નથી એકબીજાને પણ ટાઈમ આપતા નથી, અને પો પોતાના કામમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે ને હમણાં તો.
હા સાચું કીધું તમે. સાચું કીધું તમે, એકદમ આપણેે ઘણા બધા કારણો આપણેે એમાં કહી શકીએ, કે આજકાલ લોકો કામ ધંધા ના હિસાબે પણ અલગ શહેરોમાં રહેેવા જતા હોય છે, અમુક આર્થિક રીતે પણ જે કામે ધંધા ના અર્થે બીજા શહેરોમાં કે બીજી જગ્યાએ રહેવા જતા હોય, એના હિસાબે પરિવાર થી અલગ થઈને બીજે રેવા જવું પડતું હોય છે, એના લીધે પણ ઘણા પરિવાર ટે છે. અને આજે તું અ લોકોને જે દેખા દેખી ના યુગમાં આપડણે જોઈએ. કે પોતે એકલા રહેેવા અને સ્વતંત્ર રેવાના. જે વિચાર થી લોકો પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા છે
હા એ તો છે કારણ કે શું હતું ખબર કે આ મતલબ પેલાના પેલાના ટાઈમમાં છે ને એવું હતું કે છે ને અ બધા મતલબ આમાં આટલું બધું ભણવાને ઇમ્પોર્ટન્સ નહી આપતા હતા ભણવાનું વધારે, મહત્વ નહ આપતા હતા. પરિવારને એ બધું મહત્ત્વ વધારે હતું એકબીજાને સાથે ભેગા મળીને રહેવું ભેગા મળીને બધું હોય તે કામ કરવું, એકબીજાને સાથ આપવો એવું બધું હતું, પણ હમણાંના જે સમયમાં છે ને તે એજ્યુકેશનમાં મતલબ ભણવાનું એને વધારે મહત્વ આપે છે એટલે શું એની પાછળ પાછળ એ લોકોની જિમ્મેદારીઓ કામકાજ, એ પણ વધારે બધું વધી ગયું છે તો હમણાં તો આજકાલ જે છે ને એકબીજાને એકબીજાને આમ ઇન્ટરફિલ કરવાનું પણ પણ હવે ગમતું નથી. પોતપ પોતાના જ કામમાં એ લોકો એટલું બધું હવે ધ્યાન આપે છે.
હા એ તમે એકદમ બરોબર વાત કરી, અત્યારે લોકો પોતાની રીતે સ્વતંત્ર રહેવા માટે પણ પરિવાર થી દૂર થતા હોય છે, અને અમુક ઘરોમાં તમે કીધું કે ભણવાના શિક્ષણ ના લીધે એ ભણવા માટે દૂર જવું પડતું હોય છે અમુક ન નોકરી ના અર્થે કે કઈ પણ અલગ રીતે એને પરિવારથી દૂર જવું પડતું હોય છે. ખરેખર જરૂરી પણ છે આજ કાલ
હા, એજ તો હા એજ તો હું કહું છું, કે પેલાના. ટાઈમમાં આપણે એટલું બધું એ નહી સમજતા હતા ભણવાને, પણ આજકાલ હવે છે ને આપ આપણે બધા આટલા બધા ભણેલા ન તને તો હમણાં, આપણને પણ સમજમાં આવે છે કે ભણેલા હોત હોતે. તો સારું હોતે પણ હમણાં તો પણ કેટલો ફેરફાર આવી ગયો છે, એમ પહેલાના ટાઈમમાં ને હમણાંના ટાઈમમાં.
એકદમ સાચું કીધું તમે, પણ જયારે આપડે એ પણ જોતા હોય અમુક ઘર જે સંયુક્ત પરિવાર હોય અને જે એકલા સ્વતંત્ર રહેતા હોય એ પરિવારને આપણે જોઈએ, કે જે સંયુક્ત પરિવાર છે એમાં જે લોકો એકબીજાની એટલી મદદરૂપ થતા હોય છે, અને કોઈ પણ કામ હોય તે હળીમળીને કરતા હોય છે, જયારે એકલા જે અ પરિવારો રેતા હોય એટલું સ્વતંત્ર રીતે રેતા હોય. એમાં એને બધી જવાબદારી પોતે, એકલાએ સંભાળવી પડે છે એટલે, એને વધારે, સમય કામમાં અને જવાબદારીઓમાં જતો રહે.
એ તો છે, મ પેલા તો શું બાળક જન્મતો જ ને ત્યારથી જ તેને એટલું બધું પ્રેમ, સ્નેહને, સંસ્કારને મતલબ પરિવારમાં આમ ક્યારે મોટો થઈ જતા ને ત્યારે ખબર જ નથી પડતી હતી, ને હમણાં તો આ એટલું બધું અ અલગ જ બધું થઈ ગયું છે. પરિવાર માત્ર એક સાથે રહેતા ન હતા, તે લોકો મતલબ એકબીજાના સમૂહમાં હતા આમ.
સાચી વાત કરીએ અત્યારે બાળકને પોતાને જો જોવા જઈએ તો માતા-પિતા અને, ભાઈ-બહેન બસ આટલા જ પરિવારથી સીમિત છે. જયારે પેલાના પરિવારમાં આપડે જોઈએ કે કાકા-કાકી દાદા-દાદી ને મોટા પપ પપ્પા, મોટા મમ્મી બધા હા બધાના પ્રેમને લઈને સંસ્કારોમાં પણ વાંધો નતો આવતો. જ્યારે આજે બાળક જિદદી બની ગયું છે, અને સંસ્કારોમાં પણ આપડે જોતા હોય કે મોબાઈલને ફોનને હિસાબે કેમ કે ઘરમાં એકલું જે બાળક થઈ જતું હોય એને હિસાબે એને મોબાઈલ ફોન પણ આપવો પડતો હોય ઘણી વાર અને ઘણી વાર બાળકને પોતાની જીદ પૂરી કરવીને બધું એના સંસ્કારો પર અસર પડતું હોય છે.
હમ. એ તો છે જ. પરિવારમાં તો જો દાદા-દાદી, ભાઈ-બહેન, માતા-પિતા આમ બધા હોય છે તો બાળકને મ મતલબ કેટલો સંસ્કાર મળે. છે, ને બધું કેટલું શીખવા મલે જે પોતાના બધા મર્યાદામાં રે છે બાળકો પણ કેટલા મસ્ત પ્રેમવાળા અને મમતાવાળા કાર મળે છે એમ.
સાચું કીધું જ્યારે પેલાના બાળકને આપણે કમ્પેરિઝન અતાર અત્યારના જે બાળકની કરી કે જે સ્વતંત્ર પરિવારમાંથી આવે છે અને જે સંયુક્ત પરિવારની આપણેે વાત કરીએ તો બાળકમાં ઘણો આપણને ડિફરન્સ જોવા મળે. કે જે પોતે બાળક છે એને સંસ્કારોમાં જે પરિવાર સાથે રહેલો હોય ને એને અમુક ઘરના રૂલ્સ હોય છે નિયમો હોય છે એ પ્રમાણે જીવતો હોય છે, અને જયારે આજના જે સ્વતંત્ર કુટુંબમાં કે પરિવાર માંથી આવ બાળકો હોય, એ થોડુંક આપણને જોવા મળે કે અલગ એના સંસ્કાર થોડુંક, આપણને એવું લાગે કે આનામાં થોડીક ધ્યાન દેવાની વધારે જરૂરિયાત છે.
એ શું હમણાં ના મા બાપે આમ ધ્યાન રાખવું જોઈએ કે મતલબ જેટલું બાળક પોતાના અ બધા પરિવારમાં બધા સદસ્યો સાથે રહેશે તો એમને એવા જ સંસ્કાર મળશે. કે કોઈ પણ જેને જીવનમાં કોઈ પણ ખોટા રસ્તે, કે કોઈ પણ એવા ખોટી અ આદતોમાં એવું એ નહી પડી શકે. હમણાં ના ઘર જો એવું મા બાપે વિચારવું જોઈએ આમ.
સાચું કીધું તમે. બાળક જયારે આખો દિવસ એકલું થઈ જતું હોય અ્યારે કોઈ ભાઈ બહેન પણ અમુક જગ્યાએ બાળક પોતે એકલું સ્વતંત્ર ઘરમાં રેતું હોય કે એક બાળક હોય અને માતા પિતા હોય જયારે એ પોતે એકલો થઈ જતો હોય છે ઘરમાં. અને જો સહયયોગ પરિવારમાં રહેતો હોય તો ભાઈ બહેન દાદા દાદી બધાની સાથે હળી મળીને રતો હોય એટલે એનો આખો સમય ક્યાં જતો રહે એને ખબર નથી હોતી. જયારે એકલું બાળક હોય તો એ માતા પિતા ને પણ એટલું વધારે ચિંતાનો વિષય બની જાય. અને બાળક પોતે પણ એકલતા ના હિસાબે કઈ નવું શીખવા માટે એ પાછળ રહી જતો હોય છે આપણેે એમ
હા એ તો બરાબર કેવો છો તમે. અબળજોની સંયુક્ત પરિવારમાં સિંગલ ફેમિલીમાં આમ કેટલું બધું ફેરફાર હોય છે બધા સદસ્ય વચ્ચે બાળક ન અ અલગ જ એ પરવરસ હોય છે હવે સિંગલ ફેમિલીમાં રતા હોય છે. તો હમણાં આજકાલ આધુનિક યુગમાં હમણાં ટેકનોલોજી ના યુગમાં જોવો નહી હવે બસ ખાલી મોબાઈલ માંથી હવે છે બધા ઊંચા નથી આવતા તો શું બધા પોતપોતાને અમે છે ને આમ એકલા કરી દીધા છે હમણાં.
સાચું કીધું પોતાના જે રિલેટિવસ હોય એમાં પણ આપણને ઘણો બધો ફરક જોવા મળે કે પોતાના રિલેટિવમાં પણ મળવા માટે એને ખાસો ટાઈમની જરૂર પડતી હોય કે આપણે ઓનલાઈન અત્યારે તો ઘણું બધું ઓનલાઈન જ થઈ ગયું છે ઘણા
તો પરિવારમાં હોય છે કારણ કે પરિવારમાં સભ્યો એકબીજાને સમજે. છે એટલું સર છે એટલો સાથ આપે છે અને શાંતિ ને આમ સુખ હોય છે એ ઘરમાં બીજી તરફ જો આવા બધા હોય હમણાં હમણાંના આ ટાઈમમાં છે ને શું ઝઘડા ને અહંકાર ને એકબીજા માટે એટલું બધું મતભેદ ને અશાંતિ હોય છે કે એ લોકોને એકબીજા માટે કોઈ લાગણી જ નથી હોતી.
હા સાચું કીધું તમે.
એટલે પરિવારમાં છે જવાબદારીઓનું ખુબ જ ધ્યાન રાખવું જરૂરી છે હમણાં તો.
હા એ એકદમ ખરી વાત કરી જયારે સંયુક્ત પરિવારમાં હોય તો જ્યારે બધાને પોતાની જવાબદારીનું ભાન પણ હોય છે જ્યારે એકાબીજાને જોઈને શીખતા હોય છે ને જયારે સ્વતંત્ર રહેતા હોય તો એ વસ્તુમાં આપણને થોડુંક એમ થાય કે આ પાછળ રહી જાય છે આપણું બાળક પણ અને આપણે પોતે પણ અમુક જગ્યાએ એકલા પડી જતા હોય છે.
હા એટલે જ બસ. તો ભગવાનને એ જ પ્રાર્થના કરું કે બસ બધા પરિવારો સુખ શાંતિથી રેય.
હા બને ત્યાં સુધી હા હા ભલે ત્યારે આવજો.
હા.